હાલો જાય શ્રી ક્રિષ્ના કેમ છો?
ભાઈ કેમ છો તમે મજામાં
હા એકદમ મજામાં શું કર હમણા ખેતીમાં કેવું હાલ ચાલ ચાલી રહ્યું છે તમારું
કઈ નહી અમારો તો બરાબર એમ તો ચા રહ્યું છે માારું કેમ ચાલી રહ્યું છે હમણાં
હા હમણાં તો અંદર ખેતીમાં તો તમે જાણો છો કે એમ તો પેલા જે વળી ખેતી થતી હતી તે તો હમણાં મોસ્ટ ઓફલી જે સારી એ પેલા થતી હતી હવે તો થવા વાતાવરણની નજીક બગડી જ જાય છે ને પેલા એટલું આપ ખબર કે થોડા વર્ષો પહેલા તો આપણે કેટલી સારી ખેતી કરતા હતા કારણ કે ત્યારે વાતાવરણ ચોખ્ખું અને એકદમ સારું થતું જેના કારણે આપણે જે પાક રોપતા એટલે જેમ આપણે ખેતીમાં કોઈ પણ વસ્તુનું બિયારણ નાખતા એકદમ સારું અને એકદમ એકદમ ફળદ્રુપ્ત થતું હતું પરંતુ હવે તો જે હું ખેતી કરું છું તેમાં તો હું ઘણા બધા પ્રકારની વિવિધ દવાઓ નાખ પરંતુ એટલી બધી સારી ખેતી નથી થતી એટલે કે હરે એ વિચાર છે કે ખેતી હવે તો બે એક વર્ષ કરું અને પછી તો હું જોબ કરવાનો વિચાર ચાલી રહ્યો છું કારણ કે ખેતીમાં એટલી બધી હવે ઈન્કમ નથી આવવાનો એ વિચાર લાગતો કારણ કે પહેલા જે ઇન્કમ થતી હતી એટ અવાર બહુ ઓછી થઈ ગઈ છે એટલે કે જે આપણે ખર્ચ કરીએ તેને કરતા તો હવે જે ખર્ચ કરતા હતા હવ તો આવક પણ એટલી બધી નથી નીકતી જે ખર્ચ વધારે થતા એવું લાગે છે એટલે કેવે વિચાર એ છે કે ખેતી એમ તો કરા પરંતુ હવે જે આંબાવાડી છે તેના પર વધારે ફોકસનો વિચાર છે અને બીજું તો એ છે કે હણાં જે ચોમાસાની સિઝન આવી રહી એટલે કે તો જ ડાંગર રોપવાનો વિચાર ચાલી રહ્યો છે હવે આ સિઝન જોઉં છું અને પછી તો પેલા સિઝન થી તો વિચાર કર છું કે ખેતી માટે તો જે પપ્પા જે કરી રહ્યા એ લોકો જ કરશે હું તો ખેતી સાથે જોબ કરવાનો વિચાર કરી રહ્યો છું કારણ કે પેલા ખેતી માટે આમ તો સારી ઈન્કમ થતીય પરંતુ હવે જે વાતાવરણ ને લીધે તમે જાણો છો કે આપણા વાતાવરણમાં ઘણું બધું પ્રકારની ચેન્જીસ આવી ગયું છે જેમ કે વાતાવરણમાં એટલું ગરમ થઈ ગયું છે ને આપડણે જે પાક રોપએીએ એટલું બધું વાટવરણ ગરમીને કારણે એટલું પાક બાફાઈ જાય બગડી જાય અને ઘણા બધા પ્રકારના જીવાણુઓ લાગી જાય છે અને હું દવા કે પછી ખાટરો પણ મૂક પરંતુ ફરક નથી પડતો એટલે કે હવે વિચાર તો એજ છે શું તમારે હમણાં ખેતી ખરી ચાલી રહી છે જે તમારે પાક રોપેલો છે કો અમને કોઈ રોપેલો છે પાક કયા પ્રકાર ન રોપેલો છે તમે
હા ભાઈ અમે પણ બહુ બધા પ્રકારનો પાક રોપેલો છે જેથી કરીને અમારી પણ ખેતી સાલી ચાલી ચાલી સારું ચાલી રહી છે પરંતુ તમે ડાંગર ની ખેતી કેવી કરી તે બાબત થોડુંક જાણવા માંગુ છું તમારાથી
હા એટલે કે હમણાં તો ડાંગર નો પાક તો તમે જાણી જ રહ્યો આપડે જે પેલા ખે યા જે ખેતર હોય છે તેમા તો ખેડવા જ પડે છે અને પછી બીજું તો એજ છે કે આપડણે ઘણા બધા પ્રકારના રીતે આપણે કોઈ પણ પ્રકારના જે રીત હોય છે તે આપણે રોપવું જરૂરી જ છે અને પેલા આપણે ખેતર ખેડવા પડે છે પાછી એમાં ખાટર ખોડુંક મૂકવા પડે છે પછી પાણી મૂકીને આપણે બીહા રોપવા પડે છે અને ઘણો બધો પ્રકારની આપણે કાર્ય કરવા પડે છે જેથી કરીને આપડણે એજ કે હવે બીજું તો એજ છે કે આપડે તો બિયા નાખું જોઈએ પછી પછી રોપણી કરવાનું ચાલુ કરવા પડે છે એ આ ડાંગરનો પાક જે હું જ્યાં જગ્યા રોપું છું ત્યાં તો એમ તો પાણી ની સ એલે મળી જાય છે પરંતુ ચોમાસુંમને પાણી ભરપૂર મળી જ રહે છે અને વધારે વરસાદ પડવાથી આપડા પાકને નુકસાન થવાની પણ ભય રહે છે એ તો એજ છે શું તમે હમણા ડુગર નો પાક રોપિયો એટલે કે કરવા માંગો છો કે પછી નથી
હા ભાઈ અમે ડાંગરનો પાક મતલબ ના લઈએ એવું તમારી વાત થી મને પણ થતું છે પરંતુ છે ને અ બીજું શું કે મતલબ અમારે ડાંગરનો પાક વર્ષોથી જ લવામાં આવે છે અને અમારા જે પૂર્વજો હતા તે મતલબ ડાંગરનો પાક પહેલાથી કરતા હતા જેથી કરીને અમારે પણ ડાંગરનો પાક. લેવા પડે અને ઘરના ડાંગરનો પાક લેવા માટેથી ઉપર નથી આવતા કારણ કે ડાંગરનો પાક એ સારો પણ કેહેવાય કારણ કે જો અમારી મતલબમાં ગાય પણ રાખેલી છે અમે તો એ મતલબ ડાંગર મતલબ કાઢીને બેસે છે ને જે પૂરિત્યા હોય તો તે પુરિત્યા પણ અમને ખુબ જ વધારે. કામ લાગે છે તેથી કરીને અમે ડાંગર ની ખેતી તો દર વર્ષે કરીએ છીએ પરંતુ તેની પછી છે ને અમે મતલબ એક વર્ષ એક અ મતલબ એક વાર ખેતી કરીને પસી અમારું ખેડૂત મતલબમાં અ જે અ ખેત છે મતલબ છે તે ખાલી જ રહેતું હોય છે તો ત્યારે અમે કઈ. ખેતી કરી એ બાબત ઉપર થોડુંક જાણવા માંગતો હતો તમારાથી પરંતુ તમે મતલબમાં હવે જોબ પર વધારે ના આપી રહ્યા છો તો તે બાબત તમારી ખુબ જ સારી છે કારણ કે હમણાં વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને તો મારી હું વાત કરું તો વાતાવરણ એવું થઈ ગયેલું હતું પેલા વખતે આખો ડાંગરનો પાક આખો ઢુવાઈ ગયેલો હતો તો ત્યારે શું થયું મતલબમાં અમારે એક બી રૂપયો આવ્યો નથી અને જે મતલબમાં જે અમારે પુતેત્તરગાય ખાશે એવું પણ વિચારલ હતું પરંતુ તે તેમાં પણ એવું નુકસાન થયું કે મતલબ ગાયને પણ ખાવા સારું પૂરેતર બચ્યા નહીં અને આખા કાઢવા માટે. ધીવાઈ ગયા અને આખું ખોવાય ગયા તો જેથી કરીને અમારે એટલ પણ એટલું બધું નુકસાન થઈ ગયું ને કે હવે તો વાત જ ન પૂછો તો જેથી કરીને અમે ડાંગરમાં પેલા વખતે ખુબ જ વધારે એવા પસ્તાયા હતા પરંતુ જો સરકારશ્રીએ અમારી સાથે ખુબ જ વધારે સારું કર્યું અને તેમણે એક યોજના બનાવી તો. જેના થી જેના થી સેને અમને ખૂબ જ વધારે ફાયદો થયો અને એમને પૈસા પણ તેમને આપ્યા કારણ કે તેમાં એવી યોજના બનાવવામાં આવી હતી કે જેટલું પણ નુકસાન થયું હોય તો તેનો ફોટો પાડીને મોકલી દેવો અને તે ફોટો દ્વારા મતલબ જેટલું નુકસાન થયું હોય તો તે બાબતે યોગ્ય પ્રમાણમાં પુરાવઓ તેમને મળી જશે. જેથી કરીને અમને યોગ્ય પુરાવા મળી ગયો અને યોગ્ય પૈસા પણ મળી ગયા તો અમને ખુબ જ એવો પ્રોત્સાહન મળ્યું તો સરકાર શ્રી એવો જે મતલબ યોજના બનાવી રહી છે કે જેટલું પણ નુકસાન થાય એટલા પૈસા મળી જશે ખેડૂતોને તો એ ખુબ જ સારું છે કારણ કે પેલા વખતે અમે ખેતી વતે. ના કર તે જો અમને યોગ્ય પ્રમાણમાં પ્રોત્સાહન ના મળ્યું તો તો જો એમાં સરકાર શ્રી એવ પ્રોત્સાહન આપતું રહેશે તો ખુબ જ સારું રહેવાનું છે અને સારી રીતના બધા ખેડૂતો ખેતી કર્યા કરશે પરંતુ જો એવું પ્રોત્સાહન સરકાર ન આપશે ને તો બધા ખેડૂતો ખેતી. જગ્યાએ જોબ કરવા લાગી જશે અને જો બધા ખેડૂતો જોબ કરવા જો લાગી ગયા તો ખેતી કોઈ કરશે નહીં અને આપડે જે દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે ખેડૂતોના કારણે તો તે પણ રહેવાનો નથી કારણ કે હવે ખેતી ખૂબ જ ઓછી થઈ જવાની છે અને બધા લોકોને ખબર જ છે કે ખેતી કરતા જોબ. જોબમાં કેટલું સારું પડશે કારણ કે ખેતીમાં કેટલીક પોતે મહેનત કરવાની હોય છે અને જોબમાં ખાલી જોબ પર થી આવીને આપણને ખૂબ જ સારા એવા પૈસા મળી જતા હોય છે પરંતુ ખેતીમાં ખુબ જ વધારે એવું લાગવું પડે છે અને ખાલી ખેતી અમુક લોકો જ કરી શકતા હોય છે જેઓ મતલબ અંદરથી ખેડૂત હોય અને તે લોકો જ ખેતી કરી શકે છે.
હા તમારી વાર એકદમ સાચી છે એટલે કે ખેતી માં તો પેલા આપણને એટલું બધું ઈન્કમ થય હત પરંતુ હવે થવા એટલે બહુ ઓછી થઈ ગઈ છે એટલે બધા લોકોને એ જ વિચારે છે કે હવે ખેતીમાં શું કરીએ કરીએ કે નહી કરીએ એ વિચ કરી જ કરે છે પરંતુ હવે એ લોકો પણ ડિસાઇડ કરે છે કે આપણે જોબ કરીએ પરંતુ તમે જાણોો. જોબમાં પણ એટલી બધીસ સારી એવી જોબ નથી મળતી કે આપણને મોંઘવારી પ્રમાણે આપણને જે સેલેરી જોય છે તે નથી મળતી એટલે સરકારે એ વિચારવું જોઈએ કે મોંઘવારી પણ વધે તો પછી હવે સરકારે એ પણ વિચાર્યું પગાર ધો છે તે વધાર જોઈએ કારણ કે મોંઘવારી એટલી બધી વધી રહી છે. જેના કારણે આપણે જે ઘર ખર્ચ માટે જે વસ્તુ વાપરી છે તે પણ આપમણાં તો ખૂબ જેના ભાવ વધી ગયો છે અને આપણે જે આપણે જોબ કરીએ તેમાં જ પગાર માં વધારો નથી થગોમાં જે આપણે ચાલતો છે તેમાં વધારો નથી થતો એટલે કેથોડો ઘણ પગારમાં. વધારો થવો જોઈએ કારણ કે જે મોંઘવારીમાં ચાલી રહી તે આપણને પોષાવો જોઈએ અને જે આપણને જે વાહન વાનો ખર્ચ લાગે છે જવા માટે તે પણ આપને પોસાવવો જોઈએ ખુબ જરૂરી છે કારણ કે આપણેે જેવું કરશું તો પછી એટલે કે આપણાના જે પણ ખર્ચા થશે અને મોંઘવારી સાથે આપણે જશું તો પછી. અપડને આગળ જતા મુસલ થવાની જ છે એટલે કે સરકારે એ પણ વિચારવું જોઈએ કે આપ મોંઘવારી મોંઘવારી વધવાને કારણે આપણે શરદી બધા લોકોના જે પગાર ધોરણ છે તે તે પણ વધવા જોઈએ એટ કે મોંઘવારી તો વધવાની જ છે પરંતુ પગાર ધોરણ વધે તો એ લોકો માટે. સારુ છે મોંઘવારી સામે લડી શકે છે એટલે કે સરકારે એ પણ કાયદો ઉઠાવવો જોઈએ અને જે બધા ઘણા બધા ધ લોકો છે કે મો ઓફલી જોબ જ કરે છે અને અમારા ગામ ગામ ઘણા બધા એવા ખેડૂતો હતા પરંતુ હ મોફ તેમના ઘરવાળા પણ હવે તો જોબ કરવા વધારે. કારણ કે હવે ખેતીમાં એ લોકો પણ કહેતા હતા કે હવે તો ખેતીમાં જે પહેલા આવક થતી તે પણ અ નથી થતી અને જે આપણે ખેતીમાં પહેલા આપણે જે પણ ઘણા બધા પ્રકારના આપણે જે શાકભાજી રોપતા હતા અને આપણે જે વેપારીને વેચતા હતા તે પણ આપણને. તમે જોબ કરો કારણ કેવે ખેતીમાં એટલી કો આવક નથી થતી એટલે એ પણ વિચારવું જોઈએ કેધ વાતાવરણના લીધે પણ આપણને થવાની છે કારણ કે ખેડૂતોને અને ખેૂતોને હવે જે સરકારે માન્ય કરેલા જે પણ રાહતદ સરકારી યોજના આવેલી છે તે લોકોને. આપવી જોઈએ અને યોગ્ય રીતે એ લોકોને પહોંચાડવી જોઈએ કારણ કે જે હમણાં થોડા ઘણા ખેડૂતો બચ્યા છે જે ખેતી કરવા વધારે જાગૃત છે તે લોકોને સરકારી યોજનાને જે પણ ઘણા બધા જે યોજના મળી રહી છે તે આપવા જોઈએ અને હું પણ જે ખેતીમાં જે આવકમાન કરી હતી તે પણ સોંપલી જે ઘર માટે અને જે ઘરના કે પછી ખેતીમાં બીજા અન્ય કોઈ પણ શાકભાજી રોપવા માટે હું ખાવા એટલે ખર્ચ કરતો હતો અને ઘરના સંતોષો માટે ઘણી બધી ચીજવસ્તુઓ વાપરતો અને જે ઘરની ઘર લોકોની જે પણ ડિમાન્ડ હોય તે હું લઈ આપતો અને એ જ બીજું અને હવે તો હું જોબ કરી રહ્યો છું એટલે જોબ પર વધારે ધ્યાન આપવાનો વિચાર છે કારણ કે હું જે જોબ કરું ત્યાં એમ તો સારી મને ઈન્કમ તો મળી રહે છે અને સારું મારું પગાર ધોરણ બી છે પરંતુ હવે મોંઘવારી વધવાના કારણે હ થોડી ઘણી તકલીફ થવાની એ જ કારણ કે બધા જ બધા જ વસ્તુઓનો ભાવ વધી ગયો છે જેમ કે ગેસનો પણ ભાવ વધી ગયો છે વીજળી પણ ખૂબ વધારે આવે છે અને મોસ્ટ ઓફલીમ એવા બધા જે મેન મેન વસ્તુ છે ઘર વપરાશમાં તે મોસ્ટ ઓફલી વધી જ ગયો છે અને તો હવે તમે જાણો છો પેટ્રોલની પણ તંગીનુ વચચે તો તમે જાણો છો કે વચ્ચે બંધ થઈ ગયલુ હતું અને પછી બધા લોકો પેટ્રોલ પર ઘણું બધું વસ્તુ માં શોધવા મળે ઘણા બધા પેટ્રોલપમ્પ આવી ગયા હતા એવું પણ આપણે તો એટલે કે એવ પણિત શુ બધું યાદ છે પેટ્રોલ્ચેમ ઘટી ગયું હતું.
હા ભાઈ એવું બધું હમણા થયા કરશે તે બાબત ઉપર મે ઘણી બધી વાતચીત કરવાની છે કારણ કે એ બધું જે હમ થઈ રહ્યું છે તો તે બાબત ઉપર આપને એમને બધું ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ યુઝ કરવું જોઈએ જેમ કે કેટલાક લોકો પાણી નો પણ ખૂબ જ વધારે કરતા હોય છે તો આપણે તે બધું બાબત ઉપર ધ્યાન રાખીને યોગ્ય જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ જરાક પણ વધારે પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે બધી વસ્તુની તંગી આવી રહી છે તો આપણે એ તે બાબત ઉપર પહેલાથી જ સજાગ રહેવું જોઈએ અને આપણે પ્રદુષણ પણ ન ફેલાવું જોઈએ જેમ કે કોઈ પણ જગ્યાએ આપણે મતલબમાં કચરોને એવું ના ફેંકવું જોઈએ જેથી આપણે એ બધું વસ્તુ અટકાવી શકીએ જેથી કરીને વાતાવરણ પણ સારું રહે અને આપણી ખેતી પણ સારી ર કારણ કે વાતાવરણ પર જ આપડી બધી ખેતી ટકેલી છે જો આપડી ખેતી સારી કરવી હોય તો વાતાવરણ સારું કરવું જ પડે. અને જેથી કરીને આપણે વાતાવરણ સારું કરવા માટે આપણે પ્રદુષણ ઓછું ફેલાવવું જોઈએ ને પ્રદુષણ ઓછું ફેલાવાથી મતલબ આપડી ખેતી પણ સારી થઈ જવાની છે જેથી કરીને આપણે ખુબ જ ઓછું પ્રદુષણ ફેલાવું જોઈએ અને કચરો પણ ગમેટ ના ફેકવો જોઈએ મારે તો એવું જ કેવું છે અને મારા ઘરના લોકોને પણ ખુબ જ ઓસુ પ્રદુષણ ફેલાવા કહું છું અને ગમે ત્યાં કચરો ફેંકવાની ના જ પાડું છું મારા ઘરના લોકોને,
હા તમે બહુ સારી રીતે એટલે ઘરના લોકોને આપણે ના જ અપડવો કચરો ઓછો કરવો જોઈએ અનેમે ત્યાં કચરો ફંકો નહીં. એટલે જેટલું આપડે સારું સ્વસ્થ રાખશું તેટલું આપડા માટે આપડા દેશ માટે સારું છે સારું મળીએ પાછા આપડે હવે તો ખેતી પર તો વધારે ધ્યાન તો આપવ એમ તો બહુ ન પરંતુ હવે જે જોબ આપણે કરવાના છે આપ વધારે ધ્યાન આપીએ અને જોબ વિશે પાછી આપણે આગળ વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ.